તારે ફોનમાં છેે?
ના પપ્પાના માંથી ફોન તો થાય જ છે.
કાર્ડ હોય તો.
ના, એવું નો હોય કાર્ડ નો ફોન તો થાય જ તે આવે નહી ખાલી એ તો વાત છે યાર.
એટલે
કોએમાં તું મને ફોન કરને તો મારામાં આવે નહી, હમજ્યો
હ હમ્મ હમ્મ, તારો ફોન મારામાં કેમ આવે છે મારામાંએ કાર્ડ નથી.
તે આ નંબર આ કોનો મોબાઈલ કોનો છે તું વાપડે છે અત્યારે
મોબાઈલ બીજો સે આતો મ મે ખાલી મારામાં કાર્યા ઓલું આપડે હું કે આમાં લોગીન છે.
હા બસ તો એ લોગીન વાળો મોબાઈલ છે તાર જે મોબાઈલ હતો ને તે ઈ બીજો મોબાઈલ છે તું આપડે કરતાતા ને ઈ
એમ નથ કેતો હું, હું કઉશ
હા
કે જાણે કે મારા મારા ફોનમાં ને એક જ છે રેડી ઈમાં મારા આપડે આપડા ઓલુ બધું પુરા થઈ જ્યાં હમજાણું.
હા.
આ બીજો નંબર છે એમ.
આ બીજો નંબર ને મોબાઈલ એ બીજો હોય છે, આ મોબાઈલે બીજો હોય છે.
મોબાઈલ એ જ છે.
એજ મોબાઈલ છે.
હઅ.
તો એ તારમાં આવે છે, આ તો તે પેલા રજીસ્ટર કર્યો હશે, મોબાઈલ એવું હોય છે.
એટલે આમ જ રજિસ્ટર કર્યો હતો હો મેં તો.
થઈ ગયો તો નામા નામા થઈ ગયો હતો ને તો. હા તો એટલે હશે પેલા થઈ ગયો હતો બાકી માર તો નથ થતા. ત્યાં હુધી આખોને આપડે હુ છે જેટલા હોય એટલા પતાવી નાખવાના યાર મોજ કરો.
તારા થાય કે બાકી વાસ વાંધો તું કે આપડે બધું હેરકુ જ થાય એમ છે.
તો જ.
ઓલી પાંચથી સેકન્ડ ય ગણાય. શું ઓલી મે બધી ગણી ને પેલા નંબરમાં,
અ હા તો ગણાય જ છે ને એ તો,
હાલે મને એમ હતું કે ખાલી આપણે પેલા જા કે પાંચ પોઈન્ટ એંસી હોય ને તો એક પોઇન્ટ એંસી નય ગણાતી હોય એમ.
ના ના ગણા ગણાય જ, તે આ તો આપડે બૃસટ કેસ માટે ઉપર ઉપર થી ગણતા બધી ગણાય તો ખરા,
નને એ મિનિટ આપડે પુરી કરવાનું નથી મને લાગે છે ને આપ કોલ ઉપર લગભગ મળે છે મિનિટ ઉપર નથી મળતા.
કેમ કોલ ઉપર મળે છે એટલે?
એટલે જેને આ નંબરમાં નવો નંબર છે ને એમાં મી એક જ ફોન કરેલો હતો. એ હવે તારી હારે વાત થઈ હતી ને એક જ ફોન ખબર છે તો મને અઠ્ઠાણું બતાવે એ સમજાણું!
હા,
મન તયા મેં એમાં વાત ચાર મીનીટ જ કરેલ છે.
હા,
ને આપડે અહીંયા આવ્યા છે એટલે અઠ્ઠાણું બતાવેશ મ એટલે બે રૂપિયા તો ઓલા આવ્યો એટલે સો થઈ જાય ટોટલ.
એમ નહી ઉભો રે તો છે ને, બાર ડીવાઈડ બાય છ, અરે બાર ડિવાઈડય બાય બે એટલે છ. સાઈઠ થયું અને છ ગુણ્યા આઠ, અને એક જ તે ફોન કર્યો હતો. એમ કોણ!
હા હા એક જ કર એટલે ટોટલ ત્રણ કરેલા છે પણ પે પેલો ફોન મેં નતો કર્યો કે મારા નંબરમાં, મારા નંબર માં કર્યો છો એટલે ઈતો તો ગણાય નહીં, એટલે જીરો ઝીરો,
હા,
જે બીજો ફોન એકને ને કર્યો છે નેે એણે ઉપાડ્યો ન હતો એટલે એમાં જીરો જીરો, એટલે એ જગ્યા કંઈ નો બતાડે એમાં પણ કઇ ગણવાનું તો નથી. વાત થઈ હતી. એક જ ફોન તારા ફોન હારે. એમાંય ચાર મિનિટ વાત થઈ હતી, મારો ઇફેક્ટિવ ટાઈમ ચાર મિનટ બતાવે એમ.
સમજી ગયો, ટોટલ તારે મિનિટ કેટલી થઈ? નવ મિનિટ કે દસ મિનિટ કે બાર મિનિટ.
એ ટોટલ બાર મીનીટ હતી. એમાંથી મારે ચાર મીનીટ ઇફેક્ટીવ મારો ચાર મિનિટ જ હતો સમજાયું.
એ એવું નથી ગણતા એ આઠ રૂપિયા આપે ને ટોટલ મિનિટ ના આઠ રૂપિયા આપે છે.
એક મહિના આઠ, એક મિનીટ આઠ આપે એમ,
હા ટોટલ આપડે ઇફેક્ટિવ ય નહીં ઓલો જે ટાઈમ થાય કે નહીં એના એ પૈસા આપે છે.
અચ્છા આપડે ટોટલ બાર મિનિટના એમ ને,
કેમ કે બાર મિનિટ છે અને આઠ રૂપિયા, બાર અઠા છન્નું થયા તને એટલા મળ્યા અને પણ જે મિનિટ સે કે નહીં એય થોડી ઘણી,
હા હા બરોબર છે.
એટલે આપણે અત્યાર હુધી ઇફક્ટિવ ના ગણું હું ઇફે્ટિવ ના ગણતો હતો. ઇફેક્ટિવ ના નઇ ઓલી મિનિટ જ ગણવાની આપણે.
બાર મિનટ જ ગણવાની એમ ને,
હા તો હ લાગતું જ તું થોડું વધારે ઓછું કંઈક છે, બરાબર બાર મિનિટ નુ, કેલ્કુલેશન કરું આઠ રૂપિયા લે કે,
કેલ્કુલેશન કર તો આપણે કેટલા બાર બાર મિનિટ ના ફોન કર્યા.
આપડે ઈ એકસો એસી મિટ કઈ ગણવાની પાછી એકસો એસી મિનિટ આપડે ઈફેક્ટિવ ની ગણવાની સમજો તું,
હા એટલે પૈસા આપડે ઇફેક્ટિવના નો મળે એમ, એકસો એંસી મિનિટ આપણે વાત કરી શકીએ એમ ને,
આપણે એકસો એંસી મિનિટ ઈફેક્ટિવ ની હોય, ઈ જ આપણે કરીએ ટોટલ આપણે ત્રણ સોને સાઠ મિનિટ વાતચીત થાય.
એટલે એ ઉભો રહેજે હો ને મે છે ને એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઠાર, ઓગણી, વીહ એકવી, બાવી, ત્રેવી, ચોવી, પચ્ચી, છવ્વી, સત્તયાવી, અઠ્ઠાવી, એ ઓગત્રિ ત્રિહ ગણ ની ત્રિહ ગુણિયા આઠ કર તો
ત્રીસ ગુણીયા આઠ એટલે
ચોવીસો જેવા થાય ને
હા આવા ત્રીસ ત્રીસ કોલ કિરિયા ને તે
નઈ બધો થઈને ત્રીસ કોલ થીયાં મારે એમ
આ ત્રીસ ત્રીસ કોલ છે, ત્રીસ કોલની મિનિટ નઇ કરવાની આપણે દસ મિનિટ ગણવાની ને
નઈ ત્રીસ કોલ છે ને દસ મિનટ બાર બાર મિનટ જ વાત કરવાની છે ને બધા ફોનમાં,
ત્રણસો સાયિટ મિનિટ હવે એને આઠ લેખ કરવાના એટલે અઠ્યાવીસોયા, થિયા અઠ્યાવીસો એસી,
અઠ્યાસી એસી છે ને મારે ઓગણીસો બતાળે ને મારે પેલા અ એકસો ને સાઇટ આવેલા છે. એટલે બે હજાર ગણ લે ને હેન્ડ આઠસો રૂપિયાથી ઘટે ને આઠસો રૂપિયા જો આવા જોયેને
હા,
હા આઠસો આવી જાય તો આપડે ઈ પાકું એમ તો હિસાબ આપડો પાકો,
હજી એટલા એ નહીં વધારે મળે મારે એક નંબર માં હતો ને મારે એમાં પેલા બસ લોટલ આ વખતે એ નંબર બત્રીસો છે ટોટલ પેડમા દે ટોટલ એમ બત્રીસો એટલે સારી હરકી વાતચીત થઈ હોય ને આપણે એટલે
હમ્મ તો તો વાંધો તો આપણે શું કેવાય એક મહીનો જીઓ નંબર અ અચ્છા એટલે મારું શું કેવાન છે ખબર છે?
હા
મને મેં ગણતરી મારી મુજબ મને શું હતું ખબર છે કે આપણે ફોન જેટલા વધાર એટલે વધારે કરી એમ માર એમ હતું આઠ નવ મિટ વાત કરીને જેટલાં વધારે ફોન થાય એટલા વધારે કરીએ પ્રમાણ હોય તો એમ
તારું કેવા પ્રમાણે મીનટ પ્રમાણ હોય ને તો તારું હાસુ હશે એમ.
હમ્મ એટલે એ ટોટલ મે હું ઇફે્ટિવ ટાઈમ શું હોય ઇફે્ટીવ ટાઈમ તમાર ખાલી એકસો એસી મિનીટ ઈ ગણાય છે બાકી પેમેન્ટ એકસો એસી મિનીટ લેખે નથી આવતું આ જે મેન ટાઈમ છે ને એ પ્રમાણે બાર બાર મિનીટ લેખે
હમ... બેઈ ને બાર બાર મિનીટનું ગણાય એમ કે તે કય એમ નઈ તે ફોન કેવો તો તને સો મળે મે ફોન મે ઉપાડ્યો મને હેસી મળે એ રીત
ના એવું કાય એ પેલા હતું એવું કેતા હતા પણ એવું એકચુલમાં છે ને બેને સરખું જ મળે છે.
એમ છે તો બેને સરખા મળે એમ ને
હું તો....
મેને ખાલી બાર મિનીટ સુધી પુરો કરવાનો કોલ.
મેન વાત ઈ હે તો
હમ્મ હમ્મ..... મારે ત પચાસ તાર તો બે કાર્ડ પૂરા થઈ જાય ને એકસો એસી મીનીટ એકસો એસી મિનીટ
હા બીજો આ એક પૂરો થવાનો અંદાજમાં દોઢસો મિનિટ જેવું થઇ ગયું છે.
ઓહહહ.... તો અલા ત્રણ ત્રણ હજાર અ બેમાં ત્રણ ત્રણ હજારને આમાંય ત્રણ હજાર નવ હજાર.
ફૂંકા કાઢવાના છે હજી તો ચોસો નંબર અડધો પતી ગયો છે. આમ અડધો આમાં વાત કરું અડધો. દીદીને એક નોકરી શરૂ થઈ. એમબીબીએસ છે ને. એને પોસ્ટિંગ આવી ગ્યો છે. એટલે આમાં મેં એટલે જ તે ઉતાવળ રાખીને પેલા કર નાઈખું. પછી મોબાઈલ હોય ન હોય. એટલે ફોન એમાં રીસીવ કર નાયખા છે. હજી હજી એમાં રિસીવ મેં કર નાયખા છે, એટલે હજી એમા
બ તા, તારી પાંહે તારી પાંહે એટલી બધી યુપીઆઈ આઈડી છે? બધાનું એક્સેપ્ટ કરવા હાટું?
ના, એવું નથ એ યુપી આઈડી મોકલ. ખબર, ગૂગલ પે હોય કે નહીં. ગૂગલ પેમાં? ના, ના. ગૂગલ પે માં જાવું વધારે. ગૂગલ પે ને પેલા એક મેઈન આઈડી હોય. યુપીઆઈડી ક્યુ આરની નીચે લખી હોય. એક થઈ. પછી એમાં ને એમાં તો ગુગલ પેમાં બેંક એકાઉન્ટમાં જઈને એમાં મેનેજ યુપીઆઈ આઈડી આવશે. એની અંદર તો આ ત્રણ યુપી આઈડી આવે. એટલે યુ પીઆઈડી નામ જે આપે ને, એ સેમ જ હશે. પાછળ ઓકે એસબીઆઈ, ઓકે એક્સીસ એ લખી લું હોય. સમજી ગ્યો? ઈ તું નાખી દઈશ ને તો ય તારે પેમેન્ટ તો એમાં જ આવશે. તો ઈ ચાર તો એ થઈ ગઈ ટોટલ. પછી એ પીમ પેટીએમમાં ફોન પેમાં વાપરતા હોય, એ પ્રમાણે. પછી એક માં તારે બેંક એકાઉન્ટ નાખી દેવાનું. બેંક એકાઉન્ટ એકમાં નાખી દ્યો એટલે એ હાલે.
મારે તો એક જ આ બીજું અકાઉન્ટ છે. બી મારે તો ત્રણ ત્રણ તણ અકાઉન્ટ છે બેન એકાઉન્ટમા. એટલે મારે ત કઈ ઉપાધિ જ નથી એમ.
તો ક્યાં વાંધો છે? મારે બે યુપીઆઈડી અને એકમાં મેં બેંક અકાઉન્ટ નાખેલું છે.
એલે હલો એસબીઆઈનો આઈપીઓ અલોટ થ્યો તો.
કે આ જો આ હું થ્યું આજે?
એટલે કાલે, અ કાલે ખીલો થયો એમ હામ્મો જ. જીમીપી પેલા હત્તર ટકા બતાવતા તા, એટલે પચીસોનો પ્રોફેટ નતો નેટ પ્રોફીટ. હેમજાણું?
હમ્મ.
તો ખીલો તો છ હાડા હાત ટકાએ ખીલો. એટલે હઝાર રૂપિયાનો પ્રોફિટે ખીલો. એ પંદરસો આપડે આમ, આ મને એમ હતું કેવ પ્લસ માં જાહે એમ.
હમ્મ.
ક્યા ના આખાદી માં પ્લસ માં ગ્યો, ને હઝારે હઝારે ર્યો. અ થોડો પ્લસ કે બારતો તેરસો છેન, બાસ હઝારે આવી ગ્યો એમ. આઇસ જોઇન રાઇસ. તો તો હાવ માઈનસમાં વયો જાય. ત્તણસો રૂપિયાનો પ્રોફિટ હાવ. અવ હાવ માઇનસ માં ઝાય ને, એના કરતા તો વેસી દેવા. ઘર ના ઝાય એવા છ. મે વેસ નાયખો. હા, એટલે મેં એમ સે કે, એસબીઆઈ નો હોઈ ઈ સે ન બધા હારા પ્રોફિટ હોય. પણ એમાં હવ તમારે રોકવા પડે, બે ત્તણ વરહ હુધી એમ. તમને બે ત્તણ ગણા મળે પૈસા એમ. પણ બે ત્તણ વરહ હુધી તો થોડા રોકીયે આપડે કોઈ દી? એમાં તો હત્તર આઈપીઓ આવી ઝાય.
આજનો દિવસ તો હું ત્યાં દેખાય, ત્રન ટકા તો માઇનસ માં હે.
તી એમ તો કવ. તણ ટકા માઈનસમાં એટલે, કાલે છટ સાડા છ ટકા હતું.
હમ્મ.
છેલ્લે બન થ્યો ને ત હાડા સ ટકાએ બન થ્યો તો. રેડી? ને પસી પાસ પ્રાઇઝ હાડા તન, અ હાડા તન ટકા એ છે પ્લસમાં એમ તણ ટકા ઈ માઇનસ થ્યુ ને? એમ. કાલના ગણાય ને પાસા? ત તણસો રૂપિયા પ્રોફિટ. મને કે કાલે ઓલાએ કીધું કે વેસી નાયખો, ને પણ વો એ પ્લસ માં જાહે જ ને? એક બે
હમ ધોકો દઈ ગ્યો એમ.
હમ્મ. તું ય ભેરની આઈપીયો?
એમાં હોવા જોઈને, તમા નાખવા જેટલા.
તો હવે તો થઈ ઝાહે, આ બધામાં આવી.
ચોય પર હજી બીજા બધાય કામકાજ છે. ઈ બધા કઈક થઈ જાય ને તો કરાય હું તો આની કરતા હું સ્ટોક લઈ લઉ સ્ટોકમાં મજા આવે મને
સ્ટોકમાં મન લાંબો ટાઈમ રોકવા પડે ને
એ કાય ને પંદર વીસ દિવસ હોય ત ને તમને લાગે જાય એવું છે એ લઈ લેવાનુ હું તમારે આઈપીયો મારે કેવું સ ખબર એકહારે હેને દોઢ વળસ મેં કન્ટિન્યુ આઈપીઓ ભયરા ઈ કેવા કેવા ખબર આ પંદર પંદર હજાર નાના આવે આ મેઈન બોડ ના પછી એસેએમી આવે ને પચા પચા લાખ લાખ ડોડ ડોડ લાખ મેં એવાય ભયરા કન્ટિયુ દોઢ વરસમાં જેટલા આવે ને બધે બધા પણ બે આવે બે આવે ચાર આવે ચાર બધે બધા
તો
એેમા અત્યાર હુંધી મારે એક ઈ પંદર હજાર વારો સેલો નો આઈપીઓ આયવો તો સાળા ત્રન નો પ્રોફિટ નીકળો એની સિવાય દોઢ વરસ માએકેય ની બાકી એ સિઝન તો કેટલા ઈ હારા હારાઈ બધા બધા લગાડતા કોલેજમાં હતા ત્યારે એકેય નો લાયગો એટલા નસીબ બોગસ છે.
મેમ છે તું આ સ્ટોક ખરીદે સ્ટોકમાં કેટલા મળે તને
સ્ટોકમાં આવુ નઈ એટલે તમારે સેટેજી પ્રમાણે પંદર દિવસે વીસ દિવસે તમે કેવો તમારો સ્ટોક છે એમાં એવું હું તો ત્રીસ ટકાનું એવરેજ રાખું વીહ ટકા ત્રીહ ટકા પ્રોફેટ થાય ને પછી નીકળી જાવાનું
હમ્મ એટલે રોકે કેટલા
પરે અત્યારે ત્રણ ચાર મોમા હું છે બઉ નથ ત્રણ ચાર હજાર નું
હમ્મ.
છો છે ને મને પછી મેન છે ને ઈપયદિ એક વાર નાખી દીધા પછી એના હામુ નય જોવાનું પેલા હું કોલેજમાં કર કોલેજમાં તો એવું કે દરરોજ કોલ નાખું કોલેજમાં શરૂ લેકચર શરૂ થાયને આપળે ને પહી અકાઉન્ટ પણ બેહી જાવ ઓ આટલું પ્લ જાવ પ્લ આટલું માઇનસ પ્સ માનસ પલસસ એ વચ વેચ કા વેચ લો વેચન લો
મારે એમ નઈ એમ પ્લસ દ ટકા એ કે માઇનસ આપડે જીરો ટકા એ પેલા બંધ કરી દેવાય ને એમ કે જીરો ટકા થાય જ્યારે પાચ હજાર રોકયા હોય તો ગમે થાય માઇનસ છેલ્લા પાચ હજાર થાય તો વે થાય ને એ આપડા નો જવા જોઈએ.
તો કોકવાર એવું કોકવાર લોસ થાય ને દસ ટકા નો હોય જ્યારે સ્વિંગ સ્વિંગ ચેટિંગ એમાં ખાલી સ્ટોક લેવાનો નિફ્ટી ફિફ્ટી ઈ નઈ
હા.
એ પ્રમાણે એમાં કેટલા એમાં કેટલા બ્રોકરેજ તમેેે લોન વેચો ને એટલે છે ને બોકરેજ ચાર્જ તમને તમને બઉ મારી નાખે માર તો બ્રોકરેજ મારી નાયખો એટલે પછી એ મૂકીધુ એની કર ને તમે વીસ ત્રીસ નું ટકાની પર્સેન્ટેગ લો ને તો ઈ થોડું ઘણું પ્રોફિટેબલ થાય અને થોડાક પૈસા દેખાય ઓલમા તો કાઈ દેખાય જ નહી પેલા મહિના બે મહિનો અમુક પ્રોફિટેબલ બાકી એવરેજ ગણીને આપડે આખું એક વર્ષનું બાર ટકાનું આપણે એક્સપેક્ટેશના થાય સ્ટોક માકેર્ટમાંથી આખા વર્ષનું એવરેજ એટલું મળે છે ને ત્યાં આપને બીટ કરી નાખતા હોય આખા વર્ષમાં તો બેસ્ટ કવાય ભગવાન કેવાય માર્કેટ
હમ્મ.
બાકી ઓલા કે હું ત્રણસો ત્રણસો ચારસો ચારસો ટકા એક વાર માં કાઢતો હોય. તો પછી તમે એટલા નાખી જો એ નક્કી જ વાત છે- -
હમ.
માર્કેટ છે આમાં ગમે ગમેએ થાય.
હમ.
એમ છે ત્યારે- -
મેં તો પેલો જ આપીઓ ભર્યો તો ને પેલો જ લાઈગો.
હારું કેવાય એટલે અમુક એમાં પાન કાર્ડ નંબર ની હોય ને એ પ્રમાણે લાગી જાય નસીબ પ્રમાણે.
હમ એ લકી ડ્રો જેવુ જ હોય ને- -
હમ લકી ડ્રો લગાડે. મેં કીધું મારે તો કેટલા એવા લગાડીયા દોઢ વર્ષ કન્ટિન્યુ પણ એક લાગે ને પછી- - તેદીનું મારું મૂળ ઉડી ગયું હવે આ ધંધા નથી કરવા.
અને કરતા પછી મેં કેલ્ક્યુલેશન સ્ટોકમાં નાયખા હોતો હું ક્યા નો કયા હોત.
પાર્ટનર માં નાખવા હોય તો નાખી બેય પસા પસા ટકા- -
એવાય મેં કેટલા ભરાવીયા પચા કેમ તું કે તો તો- - કોક મારાં મા રોકે હું મારૂં આઈડિ આપુ પછી પ્રોફિટથાય એના. પચાસ ટકા. એ માઇ નો લાયગ ગયા આટલા આવ- -